હેલોજી- -
બોલા સાહેબ હલો અવાજ આવે?
હવે આવે છે
બ- - ષેત્ર
કે છે તમે?
હા.
ક્યાં સેત્રા માં?
સાણી દ ધોરાય રહ્યુંન?
હ.
તોરામા છે તો રીલ
સમજાવું થઇ ગયું.
ખેતરમાં ચાલો આ આખવા ગાય- -
શું થયે છે
ગાયો આવે છે લીલ ગાય આવે છે. એલા ગાઢ હ
કાઢવા જ છે.
કાઢવા માં એવા રાખવાની ને બેવાનું છે મારી બનાવી છેે મસ્ત ભાવા ત એક વાર- -
હે
બણાય છે.
રેવા બનાાવ મેં- - રહેેવાનું બણાય છે તો વા એક એક વખર ખાલી
જો ભણાવ રહ્યા હ- - રેવાનું જો ભણાય જોય હોવે હોવે.
રોપડો બનાવ હો તો આહેડ
જોપડે- -
હા તાર આવુંજ તો અશોક કર
કોમ કરો છું કોમ કરો છું? ના મગફળી જવું રહો છું.
જ રબનમાંય- -
હો હોવે
તો આઈજા
હ હમે જ હલો ધંજીુગ ક્ષેત્રરી ક્ષેત્રમાં
પીએ છે તું
ઓ હ મેં ઉભોા્યો હતો
ના તું હે ગ હું આવું થોડી વાર
હ કપેથી ના આવેમાં
હા હવેધીને એજ્યુકેશન શું કરે
તો બસ બીજું કોઈ નહી બેઠા
કિશન કરે કિશન
કીશન ભાઈબંધ થી વાતો કરતો હતો
એવું એમ
ઓ હવે તો તાર કરવા હા ઉપાડ્યો ને
મન ફોન કર્યા તું
હા
મન ફોન કર્યા તો
એ ઉપાડે જ નતો ફોનકર્યો
કેટલા ફોન કર્યા હતા
ઓ અનેક
એક તો બીજા કોણી ઉપાડી નથી તઉ
હાા બીજો ફન એ બીજો ફન ઉપાડી દે છે કેને
તો પેલા ફોન તો ખબર નહી પડતી કે ફોન આવે છે એમ
હા ખબર નથી એ ચાલુ કધ ફરે એટલે
હ હોવે
હમ
આયો ને ઘડીક બે હોવે.
જ
મારી બેહન
મારે વર રાખ પડે છે એટલે?
એવું એમ?
હા
તો માઉન્ટ બાજુ ફરવા આઉ સે?
માઉન્ટ તું ગયેલો એકેવાર?
ના હવે જાઉં છે.
છે મસ્ત ધૂમ
હે?
ઈ હત ને ઈય ઈ હત ન એટલે કોરેમોરે ભમીને ગયા ને.
હહ
એટલે છેટુ થયું પા
એવું એમ?
ઉપર બધી રોડ છે.
તમે ગયાતા?
હા મસ્ત આરી કની કનીને ધુમ્મસ હવે ખાલી દસ મીટર સેટા રે ને તો મોણ જ દેખાયની બોલ ખાલી છે ન
એવું એમ?
ગ્યાતા. તમારા બંને દેખાતા તા બોલ.
એવું એમ?
તો એ રયો ને મોઢો
હહ
ફોડામ ફોડા સાવરા તે એલુ ભાઈ બોલાતું નઈ બોલ.
મોઢામ પુરા થયા.
હલો હા તો બતાવું તો હે બતાવું તો હે હવે કેમ કેમ થાય હે.
બતાવો એકવાર.
હલો
બોલો
અવાજ બરોબર
અલા મારે નેટ બહુ સ્લો પડે સે.
એમ
હે? ઝાટકો દાડે ચાલુ રાખો તમે?
ખૂબ જ
જાટકો કીધું દાડે ચાલુ રાખો તમે?
ચોવી કલાક ધોબે થઈ ને આવજે. ગામ હાથે જ તે.
એવું સે એમ?
તો આવું તા ભણવા વડી?
ના
તમ બેઈ જાલે મજા આવે સે.
ના ના આપણે ભણી રહ્યા પૂરું થઈ ગયું હ
કોલેજમાં
હે
ચાલુ રાખજે
હા શું કરતા હતા.
એ કય નય જો ઈ તો ડિસ્પ્લે ઉપર એ આ નમા બધા બેહી જ કે બે વિશાલ પ બેહી જ સરકારીની મફત છે
ના ના
બેઈ જા ભણવાનું મફત જ સરકારી સ્કૂલ માં અમેથી સરકાર પૈ હા
પ્રાઈવેટમાં વિચારે સરકારી નઈ જઉ
શું નહિ જાઉં એલા
ભણીન પછી આર્મી ફોર્મ ભરાય નોકરી મોજ પડી રહેે
ના ના આપડ માઉન્ટ જવું છે.
માઉન્ટ બજેટ બારે વાત કરી છે હમને બજેટ તો જોય ને એટલો
બજેટ તો નહી થઈ જાય.
આ પાણી ભરવાનું બાકી છે એય તો પાણી ભર્યું નહી કઈ દાળે નું ભરેલું પીવાય હા ત આજ
બીમાર થઇ જાય ફોટાફડી ખોટું દવાખાનું ભરવું પડશે
કોણી ગધા ગ્લાસ ભય પડી ગયો હવે તોવા પડ જશે ને તોરા અ બોલો
બીમાર થ ખોટું ઘડે દવાખાનું ભરવું પડશે
વા થારી પોણી નાખાડે ભરવ છે એમ
હ
હા
કે
પીવા થાય વા ખુબ આવે નઈ
હાલે જઉ છે માઉન્ટ જાઉ છે હાલે
કે ન
અને આપણે
કય
પછી શિયાળામાં જવાનું છે દ્વારકા
ક્યારે દ્વારકા જવું છે
હાલ ને શિયાળામાં જાવું છે
શિયાળો
હોવે- -
દ્વારકા તો તારવાની છે
આવવાનું હ છે ન
ફાઈનલ આવવાનું હોય તો કે
ફાાઈનલ ફાાઈનલ પેલા એડે ફાઈનલ હતું.
હમ જેમ કે કે ખ ભાઈ હું આવઉ છું ફાઈનલ
જોઈ
દ્વારકા
હા
શરોવણીઓ ફાઈનલ
અ
ત્યાર નું ફાઈનલ અલ્પેશ ઓળખ
અલ્પેશ.
જીતુન ભાઈ.
હોવે
જીત આવે જીત લઈ જવા આટલા ફાાઈનલ છે તો શીખર આવે છે બીજને તૈયાર કરવા
તો આપડ દ્વારકા જવાનું રાખો નક્કી
દ્વારકા દ એટલે બધું આવી ગયું મળ અઠવાડિય પરવાસ
એવું
હા
અને હાલ ન કે સુંદરાજી ન કે પછી રણુજજતાઓ
હમ સુંદા હ સુંદાઈ જતા હ છે.
ત્યારે જવ છ
બસ હો તારીખ ન
હા
તે મજા
હા
સમું જાવા
જવાનું તો ટ્રેનમાં વિચાર શે.
ટ્રેનમાં. બાઈક ઉપર સારું રહે લા
હા
બાઈક ઉપર હારું રે
બ મજા ના આવે
એટલા મજા આવે જોવા મળે.
એવુ એમ
હમ
એ વાત હાથી બને એક મિનિટ
જોવા મળે ને ય સારું સારું જોવા તો
તોય
હ મા તાય
અત્યારે જવા છે.
રવિવાર હે ન હ
જાવું હોય તો ત વેલા તકે ફોન કરજે મને
તો દૂધ ભરાવા તુંધા ને
હારું હેડો કશું વાધો નહી આપણેે જઈશું દૂધ ભરવામાં તો
બેઠ રા બેઠો
હ હે?
આ તો પેટ્રોલ છે
પેટ્રોલ તો નાખા શે પેટ્રોલ ના હોધો નય-
ઓવ એવોવ દસ પરું
કરેજ
તો જાય આપણે હેડો
હ વાત કર ફરવા તો ઈચ્છા તો છે જ આવવાની આપે ખાસા જણા થઇ ગયા છે એમાં તો હવે બીજું કોઈય આપડે ભાઈબંધ ભાઈબંધ
હા હેલો
હા
લોકેશન હારુ છે
લોકેેશન તો હારુ છે તાર
ના તઇ
હે
લોકેશન સારું છે
પીવા થાય
ફોટા બીજા પાડવાની સારી એવી તક મળે
ફોન તો અઅમે તારે નવો હારો છ ને ફોટાતા આવશે બીજું જ્યુસ
ફોટા પાડવાની મજા આવે
ફોટા પાડવાનો મજા આવે
વીઆઈપી સારી ક્વલિટી ના
હા પેલું પર્વત નઈ પલા મોટા બટા પથરા પડયા રહેતા એમને તું કે છે આય હોય તો
જોએ
પેલી ક આગવ થાય ને જોરિયા ટકા આગો ને સુધારી હ એટ ઢગલો નઈ ર આગળ ને પથરા પડ્યા ને પર્વત રહ્યો ને
હો ભાઈ આપણે પૂરું પૂરું રિકશ ફોટો પાડવાના સે શું કીધું
રીકસ તો લીધો તો અમમે પડી રહ બીજા હોયું.
અરે એવી પડવાની બીક ન રખાય તં ફોટા પાડવા હોય તો.
હા ફોટા પાડેતો યાદો રેય
યાદો રઈ જાય. બસ સ્ટટેટસ લગાવવા જોયે
હા
યાદો રઈ જાય. એ સ્ટટેટસ લગાવવા તઈ
તો ટા સડા આવી લીડી દઈ
હા
બ ની આગળલ ઊભો ર ને ક ઓલું નઈ હતું બસ સ્ટેન્ડ
હોવ
ઇયા ઉભા રહીન ફોટા પાડવા
ત્યાંથી ફોટા ની શરૂઆત કરવાની છે. સુંંધર જાતો હતી.
એટલે થી બધાને ભેગ ખોટા પાડે પછીટા સ્થળ આવ ગોઈન ટુ રાજસ્થાન.
રાજસ્થાન
હા
બે ત્રણ દિવસ રોકા છે રાજસ્થાન.
શું કે?
બે ત્રણ દિવસ રોકા છે રાજસ્થાનમાં.
હા ગોઈન ટુ રાજસ્થાનવાનું થ પછી આપડે બધા હતા ભેગા
ચાલે.